હલો
કેમ છે ભાઈ ધંધા પાણી કેવું ચાલી રહ્યું છે હાલમાં.
હાલમાં તો ધંધા પાણી ખુબ જ સારું ચાલુ રહ્યું છે કારણ કે આ ડિજિટલ પેમેન્ટ આવવાથી જિંદગીમાં ખુબ જ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે કારણ કે ડિજિટલ પેમેન્ટ પેલા અમારું ખુબ જ એવું પૈસા લેવાડ દેવાડમાં તકલીફ થતી હતી પરંતુ આજકાલ પમેન્ટ આવ્યું છેને તો તેના કારણે ખુબ જ એવી જિંદગી સારી ચાલી રહી છે તમારે કેમ છે ડિજટલ પેમેન્ટનો તમે ઉપયોગ કરો છો આજકાલમાં
હા એમ જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ જો આપે નહી કરીએ આપડે વેપારી છે આપડે જોટલ પેમેન્ટ નો ઉપયોગ નહી કરશું તો આપડા જે ગ્રાહકો છે એ તૂટી જશે અને આપણી પાસે એ લોકો વસ્તુની ખરીદી જે કરવા માટે આવે છે એ લોકો કરશે નહી કારણ કે હાલમાં જોવા જઈએ તો. આપડે આગડ વધી ગયો છે કે બધા જ લોકોટલ ઉપયોગ કરે છે અને લોકો શું છે કે હવે ઘરેથી પણ નીકળે છે પરંતુ એ લોકોના હાથમાં ફોન હોય છે અને એ લોકોની જે વોલેટ હોય એટલે કે પાકીટ હોય કે પછી કેશ પૈસા હોય એ લોકો ખિસ્સામાં રાખતા નથી હો અને ફોન લઈને નીકળી પડે છે કારણ કે. એબર હવે બધી જ દુકાનમાં ડિજિટલ પેમેન્ટ આવી ગઈ છે એટલે એ લોકો પણ કશે જ જશે તો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરી જશે અને એવા સંજોગોમાં આપ દુકાન પર એ લોકો આવશે અને એ લોકો વસ્તુની ખરીદી કરશે અને જયારે ડિજિટલ પેમેન્ટ કરવાનો સમય આવશે ત્યારે. આપણે ત્યાં જે ડિજિટલ પેમેન્ટની જે સેવાઓ ઉપલબ્ધ હોવી નહીં હશે તો એ લોકો ખૂબ જ મૂંઝાશે અને શોપિંગ કરવાનું ટાળશે તો એ લોકો પછી પ્ય્યારે તો ટાળશે જ અને એ જોઈને આપણને એવું લાગશે કે એ લોકોએ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવા ટાળ્યું છે તો આપણેવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી અને. એવું વિચારી નેણેલન્ટ નો ઉપયોગ કરતા પણ થઈ જશે પરંતુ એકવાર જે ગ્રાહક આપણે ત્યાંથી તૂટી ગ્યો પછી બીજી વાર નહી આવશે કારણ કે એ બીજા કોઈ એમના જે પ્રોડુ છે તેમને કહેશે અહીયાિજટલ પેમેન્ટની સેવા ઉપ નથી એટલે તમે ક પણ જા અને આ દુકાન માટે તમે શોપિંગ કરો. તો તમારી પા કેશ હશે ટચ કરજો કારણ કે ડિજિટલ પેમેન્ટ સેવા પણ નથી એટલે આપણે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરશું તો પણ આપણે નુકસાનમાં જશું એવું મને લાગે છે એટલે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરવો જોઈએ તો તમારે શું કેવું ડિજિટલ પેમેન્ટ માટે એ કેવું હશે. સારું છે કે પછી. એમ એમાં પણ થોડડા ઘણા પ્રોબ્લેમો તો રહેલા. જી.
હા ડિજિટલ પેમેન્ટ મને તો એવું લાગે તો ખુબ જ સારી વસ્તુ છે કારણ કે ડિજિટલ પેમેન્ટ થી આપણે ખુબ જ એવો સમય ન બચાવ પણ કરી શકીએ છીએ અને કેટલીક એવી મુશ્કેલીઓનો સામનો પણ કરી શકીએ જેમ કે હું મારી વાત કરું તો હું મારી કરિયાણાની દુકાન ચાલે છે. તો ત્યારે હું જયારે એક બે રૂપિયાની વસ્તુઓ બધી આપણે વેચવાની હોય તો ત્યારે ખુબ જ એવી તકલીફનોો સામનો કરવો પડે જો સામે વાળા પા છૂટા પૈસાનો હોય પરંતુ જો આપણે ડિજીિટલ પેમેન્ટનોો ઉપયોગ કરતા હોય અને સામે વાળો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતો હોય તો આપણે એક બે રૂપિયો આપણે ગૂગલ પે થી ટ્રાન્સફર કરી શકીએ તો જેથી કરીને ખુબ જ આપણને સારું પડે અને આપણે એક બે રૂપિયો પણ જટો ન કરવો પડે અને એક બે રૂપિયા થી આપણ પ્રોફિટ પણ બની રહે તેથી કરીને ડિજીિટલ પેમેન્ટ ધંધા માટે ખૂબ જ એવી સારી વસ્તુ છે અને ધંધાની સાથે સાથે આપણે બીજી બધી વાત કરીએ જેમકે આપણે કોઈ પણ લાઈટ બિલ ભરવું હોય, કોઈ પણ એવા બિલ પેમેન્ટ કરવા હોય, કોઈ પણ ખાવાનું મગાવવું હોય, ઘરે કોઈ પણ વસ્તુને આપણે પેમેન્ટ કરવું હોય, તો ખુબ જ એવી સારી વસ્તુ છે જે આપણે કોઈ પણ જગ્યાએ જેમકેવે પૈસા આપણે લેવા જવો હોય એટીએમ માંને એવું તો આપડે લાાઈનમાં ઉભી રહેવું પડે બેંકમાં જવું હોય તો લાઈનમાં ઉભી રહેું પડે પરંતુ આપણે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી રીતના ઘરે બેસીને બધું પેમેન્ટ કરી શકીએ છી જેમ કે હમણાં તો ઘરે બેસીને આપણે લાાઈટ બિલ રીચાર્જ અને એવા કેટલાક બિલો ઘરેથી રી શ અને હું મારી વાત કરું તો મારા જે દાદાજી છે તો તે હમણાં તો ઘરેથી જ બધું પેમેન્ટ કરી દેતા હોય છે તેમને પહેલા પહેલા શું કે ખુબ જ એવી તકલીફનોો સામનો કરવો પડ્યો કે ડિજીટલ પેમેન્ટ તેઓ સારી રીતે ઉપયોગ નો કરી શક્યા અને તેમને ખુબ જ એવો ઓછો ટ્રસ્ટ હતો કે ડિજિટલ પેમેન્ટ જેવી વસ્તુ તો હોય જ ન શકે પરંતુ જેમ જેમ તે યુઝ કરતા થયા તો તેમ તેમ તેનો ટ્રસ્ટ લેવલ ખુબ જ એવો વ ધતો ગયો અને ડિજિટલ પેમેન્ટ ખૂબ જ સારી રીતના યુઝ કરે છે તેવું જ આપણા દેશના કેટલાક લોકો માટે પણ છે કે ને એવું લાગે છે કે ડિજિટલ પેમેન્ટ એ મતલબમાં સ્કેમ છે પરંતુ જેમ તેઓ એકવાર યુઝ કરશે અને તેઓનો એવો વિશ્વાસ વધશે કે યુઝ કરીને તો તેમાં શું ખુબ જ એવું સારું પડશે એવું મને લાગે છે કારણ કે આપણા દેશ માટે ડિજિટલ પેમેન્ટ ખુબ જ જરૂરી વસ્તુ છે એવું મને તો લાગે છે, તમારે શું કેવું છે આ બાબત પર
હા એમ તો જોવા જઈએ તો ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી બાબત છે અને હવે તો બધા જ રાખે છે પરંતુ ડિજિટલ પેમેન્ટ આ ટોપિક ક્યારે હતીટલ પેમેન્ટમાં કે જયારે જયારે એ પહેલા આવ્યું હતું ત્યારે બનાવ બનતો કે અમુક ક્ષેત્રોમાં આપણે જોવા જઈએ આપડા આપ રાજ્ય જે માટે ગામડાઓ પણ વધારે છે એટલે ગામડાઓમાં શું થતું હતું કે નેટવર્ક નુ પ્રોબ્લમ રહેતો હતો એટલે આપણે કોઈ ટ્રાન્ઝેક્શન કરી તો આપણે પહેલા આપણે જય્યારે એક ખાટામાં બીજા ખાતા પૈસા નાખી દઈ ત્યારે આપણામાં સર્વરના કારણે પૈસા ટ્રાન્સફર થતા નથી અને આપણે બીજી વાર ટ્રાય કરીએ છીએ અને બીજી વાર પણ થઈ જાય છે અને આપણને એવું લાગે છે કે એક જ વાર ટ્રાન્સફર થયા પરંતુ એવું હોટું નથી આપણે જયારે પહેલી વાર પણ ટ્રાન્સફર કરલા તે પણ થોડાક સમય પછી આપડા અકાઉન્ટમાંથી કટ થઈ જાય છે અથવા તો એ પેલા જે આપડે કટ કર આપડા કો પાછા આવટા ન એવું પણ થઈ શકે છે. તો એ માટે આપણે ઘણી બધી મુસીબતોોનો સામનો કરવો પડતો અને એમનો રિફંડ મળી જતો પરંતુ સારો એવો સમય લાગી જતો કારણ કે બેંકની જે પ્રોસેસ હોય છે તે ખૂબ જ લાંબી હોય છે એટલે કે અઠવાડયે અઠવાડ ગ છે ત્યાં સુધી આપણે જો સારા એવા પૈસાની જરૂર હોય છે તો એ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છેમ એટલે મને એવું લાગે છે કે ડિજિટલ પેમેન્ટમાં પહેલાં પ્રોબ્લેમ હતી પરંતુ હાલમાં તો શું છે કે ઇન્ટરનેટની સેવા બધે જ આવી ગઈ છે એટલે મને તો એવું લાગે છે કે આપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ અને મને જ્યાં સુધી યાદ છે કે તમારી સાથે પણ એવો બનાવ બનેલો હતો કે તમે જયારે આપણે જે ગામડાની આપણને જયારે આપણે જે અધિકારીઓ છે આપણે જે ગ્રાહકોને આપણે સમજાવવાનું હતું તો તમે ગામડામાં એકવાર મીટિંગ પણ રાખી હતી ત્યારે તમે ગામડામાં ગયા હતા અને તમારે જે ગ્રાહકોને બિલ પેમેન્ટ કરવાનું હતું ત્યારે તમે ડિજિ ટર પેમેન્ટ નો ઉપયોગ કર્યો હતો તો ત્યારે તમારી જે મુશ્કેલીઓ થયેલી હતી અને શું શું મુશ્કેલી થયેલી હતી જે સાના કારણે થયેલી હતી તેના વિશે મને થોડું ઘણું જણાવશો તો મને પણ સમજ પડશે આગળ કે ડિજટલ પેમેન્ટમાં આવી બધી પણ મુસીબત આવી શકે છે.
હા જયારે મારી વાત કરું તો. મારી સાથે એવા કેટલાક. બનાવો બન્યા કે જયારે. ક્યો અને ખુબ જ આ ખરાબ બનાવ પણ બન્યા પરંતુ હું મારી એક વાત કરું મનેમને યાદ આવે છે કે જયારે હું રટનગઢ ફરવા ગયો હતો તો ત્યારે શું થયું હતું કે અમે બધા લોકો એ છે ને કેશ કેરી ના કર્યા હતા અને. લ પેમેન્ટ પર ફૂલ ટ્રસ્ટ કરીને અમે ગયા હતા કે ડિજિટલ પેમેન્ટ જ યુઝ કરશું અને ડિજટલ પેમેન્ટ શું હોય છે કે મતલબમાં આપણે કોઈ પણ જગ્યાએ ખોવાઈ જવાનો ભય પણ ન હોય ફાટી જવાનો ભય પણ ના હોય અને જયારે ફરવા ગયા હોય તો ત્યારે એકદમ બેસ્ટ વસ્તુ છે કારણ કે. ત્યારે એક તો પહેલી વસ્તુ એ કે કોઈ પણ આપડા પૈસા ચોરી જ ના શકે અને આપડે કોઈ પણ જગ્યાએ પૈસા મૂકેલા હોય તો ફાટી જવાનો પડી જવાનો ખોવાઈ જવાનો એ ભાઈ ખુબ જ ઓછો થઈ જાય જો ડિજિટલ પેમેન્ટ આપણે યુઝ કરતા હોય તો એવું માનીને અમે ડિજિટલ પેમેન્ટ થી જ પેમેન્ટ કરી કરીને ગયેલા હતા પરંતુ ત્યાં જઈને શું થયું કે આપડા ગામડા ન એટલો વિકાસ જ ના થયો અને ત્યાં જે ગામડાઓ. ખુબ જેથી કરીને જો આપણે ડિજિટલ પેમેન્ટ આપણે યુઝ કરતા હોય પરંતુ જો સામે વાળો જ જો યુઝ ન કરતો હોય તો તેને આપણે પૈસા મોકલી જ ના શકીએ તો જેથી કરીને ડિજિટલ પેમેન્ટ એવી જ જગ્યા કામ આવે કે જ્યાં બંને પક્ષ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરતો હોય. કા પછી ડિજિટલ પેમેન્ટ સામે વાળો પક્ષ બી ઉપયોગ કરતો હોય પરંતુ જો નેટવર્ક ન ઈસ્યુ હોય તો આપણે ડિજીિટલ પેમેન્ટ ટ્રાન્સફર ન કરી શકીએ કારણ કે કેટલાક ગામડાઓમાં હજુ સુધી સારી રીતના નેટવર્ક આવતું જ નથી તો જો આપણે ડિજિટલ પેમેન્ટ આખી આપ આખા દેશમાં જો ઉપયોગ. કરતા બનાવવું હોય તો પહેલા તો આપે ગામડાઓનો વિકાસ કરવો પડે ત્યાં સારો નેટવર્ક સ્થાપિત કરવો પડે અને તેઓનો ત્રસ લેવલ એવો બિલ્લ્ટ કરવો પડે કે તેઓ ડિજિટલ પેમેન્ટ સારી રીતના ઉપયોગ કરી શકે જેથી કરીને ડિજીિટલ પેમેન્ટ યુઝ કરવામાં ખુબ જ એવું સારું રહે અને. આપણે ગમે તે કે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકી કારણ કે આજના આધુનિક યુગમાં ડિજિટલ પેમેન્ટ એ આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે અને આપણા વિકાસ માટે ખૂબ જ જરૂરી છે જેથી કરીને ડિજિટલ પેમેન્ટ નાનાથી નાના ગામમાં પણ ઉપયોગ થવો જોઈએ એવું મારે માનવું હશે કારણ કે ડિજિટલ પેમેન્ટ. ખુબ જ સારી વસ્તુ છે તેની ખાલી એક જ અઘરી બાબત છે કે તે જ્યાં નેટવર્ક ના આવે તો ત્યાં કામ ના લાગે અને જ્યાં સામે વાળો પક્ષ યુઝ ના કરતો હોય તો ત્યાં ના કામ લાગે બાકી ડિજિટલ પેમેન્ટ મે ખુબ જ સારી વસ્તુ છે.
હા એ વાત તો સાચી છે અને દમા હો તો ડીજીટલ પેમેન્ટ બધા જ ઉપયોગ મળ્યા હો છે અને ડિજટલ પેમેન્ટ ફાયદો મને એ પણ જોવા મળે છે કે પહેલાના સમયમાં શું હતું કે જયારે ડિજિટલ પેમેન્ટ નહી હતું ત્યારે મુસીબત એવી હતી કે આપણે પાસે જે પૈસા છે તે આપડણે રસ્તે કશે નીકળી હોય. એમ તો ખાસ કરીને આપણે કંપનીમાં કે જોબ કરતા હોય તો ત્યાંથી સાંજે આવીએ તો આપ ગામડાનો જે વિસ્તાર છે ત્યાં ચોરી લૂટાટ વગેરે થવાની સંભાવના રહેલી છે એટલે આપણે માણસો કે પછી ગમે એના દ્વારા રોકી લેવામાં આવતા અને આપણી પાસેથી જે વસ્તુ. ક પૈસા હોય તે ચોરી લેવામાં આવતો હતો પરંતુ હાલમાં શું છે કે ડિજટલ પેમેન્ટ આવી ગાય છે એટલે આપણા પૈસા તો એકદમ બેગમાં સેફ રહે છે અને ચોર કદાચ આપણી પાસે લાવ્યો પણ તો આપડા એ લોકો જો આપણી પાસે ચોરી પણ કરી તો આપડો ફોન લઈ જઈ શકે છે બાકી અંંદરના પૈસા તો આપડા. આપણે સિકીયોર જ છે કારણ કે ડિજિટલ પેમેન્ટમાં આપણે શું છે ગૂગલ પે છે ફોન પે છે અને એમાં શું હોય છે કે આપણે પાસવર્ડ મારવાનો હોય છે અને જ્યાં સુધી આપણે એ પાસવર્ડ કોઈને શેર નહીં કરીએ ત્યાં સુધી આપણા અકાઉન્ટમાંથી પૈસા બીજા અકાઉન્ટમાં ટ્રન્સફર થ રહે એટલે એ સારી બાબત ગણી છે અને બીજો એક મોટો ફાયદો એ છે. એટના આપણે જે પૈસા છે ચોરી થવાનો કે પછી પલળી જવાનો કે પછી નોટ ફાટી જવાનો વગેરેનો ભય રહેલો જ નથી એટલે ડિજિટલ પેમેન્ટ એનો ઉપયોગ કરી ખુબ જ સારું પણ છે અને એની બેડ ઇફેક માટે આપણે જોવા જઈએ તો ટો જણાવી. ઇન્ટરનેટની સે અને બીજું એ છે કે આપણે કશે ગયા હોય તો આપણે પાસવર્ડ પણ યાદ રાખવો પડે છે કારણ કે તમે જો પાસવર્ડ જે લગાવ્યો હોય તે ભૂલી જો તોને મુસીબતો નો સામનો કરવો પડશે અને બીજી એક મુખ્ય બાબત એ છે કે તમે ત્યાં ગયા હોય ત્યાં તમારા ફોનમાં બેટરી હોવી જોઈએ. કારણ કે તમારા ફોન જો ચાર્ નહીં હશે તો તમેને એક ખાટામાં બીજા ખાટામાં પૈસા ટ્રાસ. પણ નહી કરી શકકો તમે બીજાની. તો બીજાને ફોનમાં તો તમારો અકાઉન્ટ ખોલીને. એમ પૈસા ટ્રાન્સફર કરી શ કરકો છું જે ઘણા બધા. ભય રહે છે કારણ કે એ ભાઈ એ ભાઈ કે પછી જેમાંથી આપણે ટ્રાન્સફર કરી એ તમારા પૈસા કાઢીને ગમેતેમ વાપરી પણ શકે. એટલે મુસીબતો તો છે. પરંતુ ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારું પણ ગણાય છે એટલે તમારે શું છે તમારે તો હવે જેલ પેમેન્ટનો ઉપયોગ કરવાના જ હશે. ને ટોમેટો લાંબા ગાળે પણ.
હા ડિજિટલ પેમેન્ટ તો કારણ કે અમારી જે દુકાન ચાલે છે તો ત્યાં ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ જરૂરી વસ્તુ છે જેથી કરીને ડિજિટલ પેમેન્ટ અમારે ઉપયોગ કરવો જ પડશે.
હા ચાલો મળશું ત્યારે આપણે અંદર એકદમ ડીપમાં જઈને વાત કરશું અને હોલમાં તો મીટિંગ પણ આવી જ રહી છે એટલે આપણે મીટિંગમાં સાથે મળશું ત્યારે વાત કરીશું.
હા ભાઈ ચાલો.